હલો. હા કેમ છો.
બસ મજામાં.
હા બસ હું પણ મજામાં છું બીજું શું ચાલી રહ્યું છે.
બસ શાંતિ હવાર. હ ઓકે ગ
અરે વા તમે વેલા ઉઠો છો.
સાર ચાર વાું.
અરે વાહ તો તમે તો ખુબ વેલા ઉઠો છો તો ચાલો ને આજે આપણે આના ઉપર જ વાત કરી લઈએ કે વેલા ઉઠવાથી અ શું શું ફાયદા થાય છે. તો તમે જાણો છો વેલા ઉઠવાથી શું ફાયદા થાય છે.
અચ્છા. મને તો એવું લાગે છે. કે જો વેલા ઉઠવું એ છે ને આપણા સ્વાસ્થ્ય માટે સારું હોય છે પણ હાલો
હા બોલો બોલો.
મતલબ વેલોુંઠું આપણા સ્વાસ્થ તે માટે તો સારું છે પણ તેના બીજા ફાયદા પણ બહ બધા છે બરોબર ને જો આપડે હા જો આપણે વેલા ઉઠવાથી જો શરીર અને મન બંને છે અનેને તંદુરસ્ત રહે છે જે સવારની જે એકદમ ફ્રેશ હવા હોય છે શાંત વાતતા વાતાવરણ હોય છે એકદમ આપણું આખો દિવસ છે ને એકદમ ઉર્જાવાન રાખે છે.
હા તો એજ છે કે જો ને મારો દિવસ કેવો જાય છે સવારે ચાર વાગે ચાર સાડા ચાર વાગે ઉઠવાનું પછી થોડો ફ્રિશ બિશ થઈ ને થોડો ગરમ. ગરમ પાણી ગ્રીન ટી ધ બેને. એક પી લેવાની અને પછ. ી સાડા પાંચ વાગે, જ જીમ સાડા સાત વાગે પતી જાય મારી જીમ કરીને વાપસ આવવાની પછી પાછો થોડો ફેશ થવાનું થોડો નાસ્તો કરીને બેવાનું થોડું ભગવાન ન નામ લઈ લેવાનું પછી આપડો દિનભર ન કામ બાકી છે આ કામ કરવાનું ઘરે બેને. અને અ સુ. સૂરજ નીકરણ પહેલે તમે ઉઠો સૂરજ ઉગવતો સૂરજ તમે જોઓ તો તમારો દિન ત્યારે જ બોર નહી જાય અમે આળસ નહીં આવે. પૂરો દિ એકદમ હસ્તી ખુશ. જેમાં નીકળી ગયા.
સાચું કીધું તમે વેલા ઉઠવાતી તો ઘણા ફાયદા છે.
ઘણા તમે. તમારી તબિયત પર ઇફેક્ટ કરે છે એ જો તમે કઈ મતલબ આજાર. પાણી વહેલા નહી આવતા અ આવતા જ નહી. એ મને મેં. હમ મારા એક બે ચાર વર્ષથી આ મારો જીમ વગે ડેડી ચાલે છે તો મને નહી લાગત તો કે મેં બે ચાર વરષમાં ક્યારે બીમાર થયેલું છું કે મને આવું એવું લાગતું કે આજ મારો દિવસ ખરાબ જયેલો
હમ હમ નહી નને એ તો છે ને વેલા ઉઠવાથી આપણું સ્વાસ્થ્ય શરીર મન બધું એકદમ ફ્રેશ રહે છે ને આપણને ખુબ જ સરસ લાગે છે અને જો તમે અગર એક સ્ટુડન્ટ હો તો એના માટે તો છે ને આ ખુબ જ સારું હો છે કે સવારે મન એકદમ શાંત અને તાજું હોય છે તો એ સમયે આપણે હમ બોલો
લોકો કહેતા હતા કે અવારમાં વેહેલા ઊઠી ને તમે જો વાંચો યા પઢાઈ કરો ને આ તમારા મગજમાં રહે છે હા તમારા મગજમાં ફીડ બેેટી જાય અને હા સાચી વાત છે તમે વેહેલા ઉઠીને ને હવાર માં હવારમાં ઉ કઈ ભી તમે એક ડિડ કર લો કે મને આ કરવાનું છે આ કરીને એક બે એક વખત કરી લેવ તો તમારા મગજમાં ફિટ થઈ જાય
હા થઈ એજ તો કે વહેલા સવારે જે કરેલો જે આપડી સ્ટડીઓછે ને એ વધુ સારી રીતે યાદ રહે છે એટલે ઘણા માન લો વેલા ઉઠી ને ટેવ રાખતા હતા ભણવાને અને વેલા ઉઠવાથી છે અને સમય બરોબર એકદમ રૂટન સારું
હા એમ કે તમે લેટ લેટ ઉઠથો નેના તમે સમજો દસ વાગે નવ વાગે અગિયાર વાગે ઉઠું ન તમારો પૂરો દિવસ છે ને દિવસ તમારા રૂટીન ફિક્સ કરવામાં જ નીકળી જાય કે આ કરું કે આ કરું કે આ કરું કે આ કરું પણ તમે વહેલા ઉઠોને તો તમારો એકદમ પરફેક્ટ રૂટીન ચાલે છે કે આ ટાઈમ પર મારે આ કરવું છે આ ટાઈમ પર મારે આ કરવું છે અને તમારો માઇન્ડ ને એકદમ ફ્રેશ કેટલી બી કેટલો બી ટાઈમ થઈ જાય અગિયાર વાગો યા બે વાગી જાઓ પણ તમારો માઇન્ડ ત્યારે આ ટાઈમે એ બી ફ્રેશ જ રહે વેલા ઉ
એકદમ સાચી વાત છે જો વેલા ઉઠવા હા તમે આ વાત એકદમ બરોબર કીધી કે. આપણે વેલા ઉઠીએ તો આપણો સમય બચે છે અને જો વેલા ઉઠવાની વ્યક્તિ પાસે છે ને અ મતલબ આખા દિવસનો જે સમય હોય છે ને એ વધારે હોય છે ને. તો એ લોકો પોતાના કામ પણ છે ને સમયસર. પૂરા કરી શકે અને એ લોકોને આમ ઉતાવળ પણ નહીં હોય ને બધા. કામ કરવાની એનાથી પણ એ લોકો બચી જાય છે જેમ તમે કીધું કે હું. વેલો ઉઠું છું તો દસ વાગ્યા સુધી તમારું કેટલું બધું. કામ થઈ જાય. અનેટ ભલે અગર તમે દસ વાગે ઉઠતા હોય તો. તમાર કઈ કામ જ નહી. થઈ શકે આ પછી તમે ઉતાવળ ઉતાળમાં કેટલું જ કરવાના.
ઉતાળ કરીને બી કઈ કશું કામ થતું નહીિ જેટલે તમે ઉતાવળ કરો હાથટલા. મ કામ બગડી જાય.
હા અને તમે કીધું કે હું સવારે જીમ જાઉં છું. તો એ તો ખુબ જ સારી વાત છે કે સવાર. ના સમયે આ બધા. યોગ કરેલું છે ને ખુબ જ સારું કહેવાય છે આ તમે કસરત કરો છો એ. કેટલી લાભદાયક છે સવારના પહર માં. તેનાથી શરીર કેટલું ફિટ. છે અને. અનેક તમે કીધું હું. બીમાર પણ નહી પડો તો એના કારણે જ કે તમે કેટલી બધી બીમારીઓથી બચી શકો છો કારણ કે તમે. સવારે વેલા ઉઠી ને એક્સરસાઇઝ કરો છો.
હા નહી આ એક્સરસાઇઝ તો જરૂરી. છે પણ એક્સરસાઇઝમાં તમે વેલા ઉઠીને વેલા બસ ઉઠી ગયા અને બસ વે રહ્યા આ બધું નહી ના વેલા ઉઠીને કઈ તો બી કરવું પડે.
હા અને તમને ખબર છે કોઈ કોઈ લોકોને કેવું માળસ આવતું હોય છે વેલા ઉ. ઉઠવાનું એ લોકો ને થોડી મુશ્કેલી થાય છે વેલા ઉ. વામાં તો. એ લોકો ને મારું મતલબ એવું માનવું છે. કે ધીરે ધીરે એ લોકોને પણ આવી આદતો પાડવી જોઈએ કે લોકો. વેલા ઉઠે એ લોકો. કો વેલું ના. વાનું મોટું કારણ છે ને એ હોય કે એ લોકો મોડી રાત્રે સુધી જાગતા હોય છે મોબાઈલો.
બહ બઉ લોકો આવ તો ત્રણ ત્રણ વાગ્યા સુધી મોબાઈલ જોતા રહે છે પછી. તે વાગ અગિયાર વાગે બાર વાગે ઉઠે છે. આ આ મતલબ નહી. અને તમારી જો રાતની નીંદ છે ને જો રાતની નીંદ છે ને આ રાત ની રાતી જ થવા જોએ તમે ચાર વાગે
હલો.
હા બોલો ના.
હા હા સા સાચું કીધું તમે. અને જો વેલા ઉઠવાથી જો ને આપણી માનસિક શાંતિ પણ કેટલી મળે છે આપણને. સવારનું જે વાત વાતાવરણ હોય છે એ કેટલું શાંત હલો
હા તમારો અવાજ બ્રેક થાય છે.
હવે આઇવું. આ એ સવારનું આમ કેટલી આપણું મન પણ પ્રસન્ન રહે છે. આપને સ્ટ્રેસ ઓછો થાય છે. અને દિવસ ની શરૂઆત કેટલીક એમ ઉર ઉર્જા સાથે થાય છે. એટલે આપડે કહી શક કે કે વેલા ઉઠ કે એ સફળ જીવન માટે એક સારી આદત છે. બરોબર ને? જો આપણે વેલા સુવો અને વેલા ઉઠો. તો આપણું શરીર સ્વસ્થ રહેે, આપણેે સમૃદ્ધિ અને શું કે બુદ્ધિશાળી બનીએ. આ કહેવત આજે તમે આ તમે કોઈ દિવસ સાંભળ્યું હોય તો, હવે આપ તમને આમ લાગતું હશે કે ઈ વાત એકદમ સાચી છે.
હા અવાજ હાચી કીધી તમને
હા.
અને એવું થાય છે કે હમણા જો નવા નવા છોકરાઓ છે. યંગ જનરેશન આ લોક કોણ એના આ ગંદી આદત પડી ગઈ જે કે સવારે લેટ ઉઠવાનું ને રાતે લેટ ઊઘવાનું. ના જીમ જવાની, ના કજ કસરત કરવાની, ના કઈ ટાઈમ દેવાનું બસ હવારમાં ને મોબાઈલ પકડો, લેપટોપ પકડો, સોલ મીડિયા સાઈ આ લોકો ને આળસ પણ આવી જાય એલા લોકો જોવ જૂના લોકો જૂના લોકો હવારમાં ઉઠીને ખેતરમાં જતા હતા કામ કરવા. આ લોકોને
આપડા થી વધારે જ ખાય છ જાલકાઉ.
એકદમ અને પહેલાના લોકોનું સ્વાસ્થ્ય એના માટે સારું છે કે એ લોકો વેલા ઉઠીને કામ કરતા હતા એકદમ સારું ખાવાનું ખાતા.
હા એ નહી એ નહ કે તમે વહેલા ઉઠીને જીમ જાઓ આ એની જરૂર ભી નહીિ પણ તમે. વેલા ઉઠી ને તમારું કામ બી કરશો ને. તરી તમારી તબિયત તમારી બોડી તમારો ખાવાનું એકદમ ફિટ થાય છે.
હા એ વાત તમે સાચી છે થોડા દિવસ અઘરું લાગે કે નહીં ઉઠાયા આમ તેમ પણ ધીરે ધીરે તમને પોતાને એની ટેવ પડી જશે અને એની આદત લાગ્યા.
એક એક ટાઈમ પર તમારો માઇન્ડ તમારું પાઇન્ડ શરૂઆતમાં તમારું માઇન્ડ. તમે કહેસે જ કે ના. ભાઈ મારાથી ના થાય ના ભાઈ મારાથી. જેના. પંદર વાડા તમે. તે ઉઠી ગયા ને પંદર દાડા પછી સોલાવા દાડા ને તમે તમારું મગજ કે છે ના. હું વાનું નઈ આપડો ટાઈમ થઈ ગયો છે આપડ. આપ જીમ જવાની છે મે મે જારે મે. જયારે જીમ ચાલુ કરી ત્યારે. અનેં પહેલા ઉઠવાનું ચાલુ. સોચતો હતો તો બી મેં સાડા છ વાગે ઉઠતો હતોું. શરૂઆતમાં. તો પછી મેં જોઈ લીધું કે આટલા લેટ ઉઠીને. કઈ મતલબ નહી મેં બીું સોચવા લાગુ કે મેં ચાર વાગે પાંચ વાગે ઉ. પાંચ વાગે ઉઠવાનો સોચતો હતો તો બે મે. છ વાગે ઉઠતો તો. પણ હમણા એવું છે ને કે. માલો આલારમ વાજવાના પહેલે હું મારી ઊં ખુલ્લી છે. અલાર્મ વાજવાના પે મારેમ ખુલી જાય મેમ હ. ને મારું માર કામ કરીને પછી જીમ માં. નીળ મારા ઘરના બી ઘરના બી કે. કે મેટા તું એટલા વેલા. જેમમાં જાય છે એવું કરે છે ઘર માં ઘરે આવીને તો કશું કામ કરતો નહી. ઘરના ને હું ખબર મારું બધું. સ્ટડી બીડી બધું ઘરમાં જ ચાલે છે આમણા. તો પણ ઘરવાળા ભી ખુશ છે કે ના આપડો છોકરો કઈ. ફાાલતુ ધંદડા કરતો નહી. વેલા ઉઠે છે ઘરના ખુશ રહે છે કે કોઈ છોકરાઓને ઉઠવાની જરૂર નહી પડતી આપડે
હા એજ તો જો આપણે વહેલા ઉઠીએ ને તો ઘરવાળા તો ખુશ થાય જ છે એ ઉપરાંત જો આપણી ઊંઘ પણ પૂરતી થાય છે તો આપણનું મન શાંત અને એમાં છે ને આપણી ઊંઘ પૂરતી ન મળે ને તો આપણને છે ને આમ ચીડછીડા પણ થાય છે આપણે છે ને એકાગ્રતામાં પણ આપણે બહુ બેકોઈ જગ આપણેે કોન્સન્ટ્રેટ નહીં કરી શકીએ અને આપણ આ બધું અસર છે ને આપણા ભણતરમાં પડે કા તો આપણા ઘરમાં પડે એટલે ઊંઘની હ પૂરી લેવી ખુબ જ જરૂરી છે અને આપણે ઊંઘ ઓછી લઈએ ને તો આપણી યાદશક્તિ પણ બહ ઓ ઓછી થઈ જાય છે અને આપણે તમે જોય હશે કામો ભૂલતા જ રહીએ આપણે કે આ એક નાનું કામ પણ આપ યાદ નથી રતું આ બધું ઊંઘ ન પૂરી થવાની ના કારણે થાય છે હા અને લાંબા સમય સુધી તમે અગર ઊંઘ બરો લે ને તો તમને માથા નો દુખાવો પણ થશે
માથા ન દુખાવોય તો શરીર શરીર મને બધું વા થવાનું જ છે આળસ આવશે કામ કરવાવામાં મન મે લાગે આ બાર બાર આવે કે વું આવે છે
હા અને પૂરથી ઊંઘ મતલબ પૂરો સમય એ જ છે કે સાત થી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ એ આમાં હા
ને મે મારો હું મે આઠ વાગે હું હુઈ જાઉં. આઠ સાડા આઠ નવ વાગે ભલતા જ ભલતા સાડા નવ વાગશે તે મને ઊંઘવામાં પણ સાડા નવ ના વાગે મારે એક મિનિટ ભી નહીં. સાડા નવ વાગ્યા મારો મોબાઈલ ભીભાઈલ સાઈડમાં હું ઊંઘી જઉં. પણ ચાર વાગે મારા મોબાઈલ ના આલારામ માં મારા મોબાઈલના આલાર્મ વાગવાના પહેલે હું ઊંઘ ઊંઘમાંથી ઉઠી જ જઉં.
હા તો ચાલો તમે પણ છે ને હવે તમારી આદત તો ખુબ જ સરસ છે. તમે સાડા ચાર વાગે ઉઠી જાઓ છો તો હું પણ હવે કોશિશ કરીશ સાડા ચાર વાગે ઉઠવાની કારણ કે હું એટલી વહેલી નથ નથી ઉઠતી પણ હું ટ્રાય કરીશ તો આપણે સૌએ છે ને હા વેલા ઊઠવાની સા સારી આદત પણ આજુબાજુ વાળા લોકોને પણ શીખાડવી જ જોઈએ અને એના લાભ બતાડવા જોઈએ. ઠીક છે ચાલો મળીએ પછી હા